તમારો અવાજ.
હા તમારો અવાજ આવી રહ્યો છે શું મારો અવાજ આવી રહ્યો છે.
તો તમે હવે શું કરો છો.
અત્યારે હું તો જસ્ટ જમીને બેઠો જ છું. કોલેજનું હોમવર્ક જ હોમવર્ક પણ. એમ જ જરાક કોલેજમાં જે ચલા આવેલ હતો તે. નોટ માં સારી રીતે ઉતારેલો ને ત્યારે હું ફ છું. તમે કોલેજ લાઈફ કેવી ચાલી રહીશો તમારી.
હ મારી પણ ખુબ જ સારી એવી ચાલી રહી છે. તો તમે કેમ છો મજામાં છો ને.
હા હું મજામાં જ છું તમે.
હું પણ મજામાં જ છું જે મન થઈ ગયું.
હા મારે જમવાનું થઇ ગયું.
હા.
તમારુ તમારે જવાનું થઇ ગયું.
હા. હ તમારો પરિવાર કેમ છે સારો છે.
સો
પરિ વાર તમારો કેમક છે સારો છે
હા મારો પરિવાર તો અત્યારે સારો જ છે બધું સારું ચાલી રહ્યું છે
તમે મને તમારે થોડો સમય આપશો
હા અત્યારે હું ફ્રી જ છુ
હ આજે આપણે વૃક્ષો નું મહત્વ છે એના વિશે થોડી ચર્ચા કરશું તો તમે તમારો સાથ આપશો મને
હા
વૃક્ષો છે તો જીવન છે ને વૃક્ષો છે તો ભવિષ્ય છે આ વાક્ય માત્ર શબ્દ નથી પરંતુ જીવન નું સત્ય છે પૃથ્વી પર માનવ જીવન સહિત તમામ જીવસૃષ્ટિનું અસ્તિત્વ વૃક્ષો પર આધારિત છે વૃક્ષો આપણને પ્રાણ વાયુ આપે છે પર્યાવરણ ને શુદ્ધ રાખે છે વરસાદદ વરસાદ લાવ મદદૂર થને છે અને સમગ્ર પૃથ્વીને હૈરાઈ હરિયાળી શણગારે છે એમ જોવા જઈએ તો વૃક્ષો આપણને શ્વાસ લેવા માટે ખૂબ જ જરૂરી એવું ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ સસી લેશે જો વૃક્ષો ન હોય તો જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ બની જાય છે એટલા માટે વૃક્ષોને ધરતીના ફેફસા મા ફેફસા પણ કહેવામાં આવે છે તેથી વૃક્ષો હવાનું પ્રદુષણ ઘટ ટાડે છે ધૂ અને ઝેરી વાયુઓને શષ છે અને વાતાવરણને સ્વચ્છ બનાવે છે તેઓ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે વૃક્ષો પાણી ના ચક્રને જાળવવામાં મદદરૂપ થાય છે વધુ વૃક્ષો હશે તો વરસાદીનું પ્રમાણ પણ સારું રહે છે જંગલ હોય